હલો
કેમ છ
બસ મજામાં તમે કેમ છો.
બસ હું પણ મજામાં અ તો આજે બેઠી હતી તો વિચાર આવ્યો કે આપણેે આપણા જીવનમાંથી ઘણા એવા પાઠ આપણને શીખવા મળે છે. કે જીવન એ છે ને સૌથી મોટો શિક્ષક છે. આપણે શાળા માંથી અ શાળામાં પુસ્તકોમાંથી જ્ઞાન મેળવીએ છ છેીએ પરંતુ જીવનમાં આવતા અનુભવો આપણને છે ને સાચા અર્થમાં જીવતા શીખવાડે છે. દરેક દિવસે આપણને કંઈક ને કંઈક નવું નવું, નવું ને નવું આપણને શીખવા મળતું હોય છે સાચી વાત ને
હા એ તો તમે એકદમ સાચું કહો છો જીવનમાં સુખ અને દુઃખ બંને આવતા હોય છે. ઘણી વખત તો મુશ્કેલ પરિસ્થિતિઓ આપણને એવા પાઠ શીખવે છે કે જે કોઈ પુસ્તક શીખવી શકતું નથી ને દરેક અનુભવ આપણને વધુ સમજદાર અને વધુ મજબૂત બનાવતો હોય છે.
હા સાચી વાત. મેં સૌથી પહેલો પાઠ એ શીખ્યો કે સમય ખૂબ કિંમતી છે. જે સમય એક વાર પસાર થઈ જાય છે તે ક્યારેય પાછો આવતો નથી. તેથી દરેક કામ છે ને સમયસર આપણેે કરવું જોઈએ અને આપણે સમયનો બગાડ પણ ઓછો કરવો જોઈએ.
હા એ તો તમે સાચી વાત કીધી. અને મેં પણ શીખયુછે કે મહેનત નુ કોઈ વિકલ્પ નથી શરૂઆતમાં સફળતા ન મળે. તો નિરાશ ના થવું જોઈએ. સતત મહેનત અને ધીરજ રાખનાર વ્યક્તિને એક દિવસ તો ચોક્કસ ચોક્કસ સફળતા મળતી હોય છે.
હા મને પણ એવું સમજાયું છે કે દરેક વ્યક્તિ સાથે સારો વ્યવહાર કરવો જોઈએ. ક્યારેક અ કોઈની મદદ માટે આપણે ના ના પાડવું જોઈએ. આપણી મીઠી વાણી અને સારો સ્વભાવ આપણને છે ને માણસનું બધું પ્રિય બનાવે છે. જયારે આપણે જીવનમાં સંબંધોનું મહત્ત્વ પણ ખુબ જ મહત્વનું છે. પૈસા અને સંપત્તિ તો આપણે ફરી પણ મેળવી શકાય. પરંતુ એક વાર વિશ્વાસ તૂટી જાય ને તેને ફરીથી મેળવવો ખુબ જ મુશ્કેલી બની જાય છે. એટલે આપણે છે ને હંમેશા પ્રામાણિક અને વિશ્વાસપત્ર રહેવું ખૂબ જ જરૂરી છે. મેં પણ છે ને એક નિષ્ફળતા માંથી પણ ઘણું એવું શીખ્યું છે. કે પહેલા જયારે છે ને કોઈ કામમાં સફળતા મળતી નતી. ત્યારે મને છે ને ખુબ દુઃખ થતું હતું. પરંતુ હવે મને સમજાયું કે દરેક નિષ્ફળતા પાછળ છે ને આપણને કંઈક ને કંઈક નવું નવું આપણને શીખવા મળતું હોય. ઘણા લોકો એવા હોય છે ખબર કે એમને નિષ્ફળતા મળે પછી એ લોકો એ કામ ત્યાંનું ત્યાં જ અટકાવી દે. આગળ કામ એમનું સફળતા તરફ લઈ જ ના જાય કેહસે મને નિષ્ફળતા મળી હવે મારે આ કામ આગળ નય કરવું.
હા એ તો તમે વાત સાચી કીધી. અને જીવનમાં આપણે ધીરજ રાખવી પણ એટલી જ જરૂરી છે. જરૂરી છે. દરેક ઈચ્છા તરત જ પૂરી થઈ જતી નથી અને ઘણી સફળતાઓ માટે આપણે લાંબી રાહ પણ જોવી પડતી હોય છે. ધીરજ નાખનાર વ્યક્તિને જ અંતે સફળતા પ્રાપ્ત થતી હોય છે એટલે તમે ધીરજ રાખો તો તમે અંતમાં તો સફળતા મળી જ જવાની છે તમને.
હા એકદમ સાચી વાત કીધી મને પણ એવું લાગે છે કે બીજાની સાથે પોતાની સરખામણી આપણે ક્યારેય કરવી જોઈએ નય કેમકે દરેક વ્યક્તિની પરિસ્થિતિ, એમના સપના એમનો જીવનનો માર્ગ બધું જ અલગ અલગ હોય. બધાના માં મગજ એક સરખું હોતું નય બધા જ અલગ અલગ રીતે વિચાર કરતા હોય. એટલે આપણે છે ને આપણી જેટલી ક્ષમતા હોય ને એટલી ક્ષમતા એ આપણે આપણું ભવિષ્ય નક્કી કરવું કે અને આપડે કેટલું આગળ જવું છે. એ આપણે જ આપડી રીતે નક્કી કરવું કોઈ બીજાની સાથે સરખામણી ન કરવી.
હા એ તો વાત સાચી થાય છે. અને ભૂલ થાય ને તો તેને આપણે સ્વીકારી પણ એક હિંમત જ હોવી જોઈએ. પોતાની ભૂલ માંથી શિખનાર વ્યક્તિ તી જ સાચા અર્થમાં આગળ વધી શકતો હોય છે અને ભૂલ છુપાવાથી સમસ્યા વધતી હોય છે. જયારે તેને સુધારવાથી જ વિકાસ થતો હોય છે.
હા સાચી વાત કીધી તમે મને પણ છે ને પરિવારનુ મહત્વ પણ જીવન માંથી સમજાયું છે. કે મુશ્કેલ સમયમાં છે ને પરિવાર નો સાથ પરિવાર નો પ્રેમ સૌથી મોટી આપડી તાકાત બની જાય છે પરિવાર હંમેશા છે ને આપણને પ્રોત્સાહન આપે છે, અને પરિવારની જોડે - જોડે આપણે આપણા સારા મિત્રો પણ હોવા ખૂબ જરૂરી છે. કે સારા મિત્રો પણ આપણને છે ને જીવન માટે મો મોટી જે સંપત્તિઓ આપણને આવે છે. એમાં આપણને છે ને અ બઉ દુઃખ આવતું હોય ને તો એ લોકો એનો ઉકેલ લાવે છે. કે બઉ આપણને એમાં મુશ મુશ્કેલી માં નહી રેવા દેતા, વહેલો એનો નિકાલ લાવ દે છે.
હા એતો વાત તમે સાચી કીધી. ને જીવન માંથી શીખેલા ઘણા મહત્વના પાઠ વિશે આપડણે વાત કરીએ છીએ. આજે પણ મને એમ લાગે છે કે જેમ જેમ ઉંમર વધે છે. તેમ- તેમ જીવનમાં આપણને નવા અનુભવો અને નવા પાઠ શીખવતું રહેવું જોઈએ ક્યારેક નાની ઘટના પણ આખું જીવન બ બદલાવી દે તેવી શીખ આપી જાય છે.
હા એકદમ સાચી વાત કીધી. મેં પણ છે ને જીવનમાં સૌથી મોટો એક પાઠ શીખ્યો છે. કે દરેક પરિસ્થિતિ કાયમ માટે તો રહેતી નથી. એ પછી સુખ હોય, કે પછી આપણો દુઃખ હોય. બંને એના એનું જયારે સમય આવવાનો છે. ત્યારે એ દુઃખ હશે તો સુખમાં જતું રહેશે અને સુખ હશે તો દુઃખમાં જતું રહેશે. એટલે આપડે છે ને કશુંજ બઉુ ખુશ થવાની જરૂર નહી. બઉુ સુખ હોય તો અને બહુ દુઃખ હોય તો આપડે હિંમત કસી હારવાની જરૂર નથી.
હા એ તો તમે સાચી વાત કીધી. અને મેં પણ એક વાત નો અનુભવ કરેલો કે એક વખત પરીક્ષામાં મારી અપે ક્ષા કરતા ઓછા ગુણ આવ્યા હતા. શરૂઆતમાં તો હું ખુબ જ નિરાશ થઈ હતી. પણ પછી સમજાયું કે એક પરિણામથી તો આપણું આખું ભવિષ્ય નક્કી થતું નથી. આપણે પછી મેં વધુ મહેનત કરી અને આગળની પરીક્ષામાં મેં સારા ગુણ મેળવ્યા. એટલે કોઈ પણ એવું થાય તો આપણેે નિરાશ ના થવું જોઈએ, અને મહેનત સતત કરવી જોઈએ તો આપણે સારી સફળતા મેળવી શકીએ છીએ.
હા સાચી વાત છે. આમાંથી છે ને આપણને ખુબ સારી શીખ મળે કે જીવનમાં છે ને નિસ ફડતા આવે ને ત્યારે આપણે અટકવું અટકવું તો ના જ જોઈએ. પરંતુ પોતાની ભૂલો શોધીને એને સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ. દરેક નિષ્ફળતા આપણને છે ને સફળતા તરફ કંઈક ને કંઈક રીતે આગળ લઈ જતું એક પગથ થયું છે. એટલે મને આ બાબત પરથી શીખવા એવું મળ્યું કે ગુસ્સામાં છે ને ક્યારેય આપણે નિર્ણય ના લેવો જોઈએ. કેવ બસ હવે નિષ્ફળતા મળી ગઈ તો હું આ કામ અઇ નું અહીનું જટકી દઈશ એટલે આપણેે જે ગુસ્સામાં બોલેલા શબ્દ તો ઘણી વખત છે ને સબ અમુક ઘણા સંબંધોને પણ નુકસાન પહોંચાડે છે. થોડો સમય આપણેે શાંત રહીએ અને વિચારીએ. કે ઘણી સમસ્યાઓ આપણેે છેને શાંત રહીને આપડે સરળતાથી એનો ઉકેલ લાવી શકાય છે.
હા એ તો તમે એકદમ સાચું જ કીધું છે. મેં પણ આમ શીખ્યું છે કે દરેક વ્યક્તિને ધ્યાનથી સાંભળવી જોઈએ. ઘણી વખત આપડે આખી વાત સાંભડ્યા વગર જ કઈ નિર્ણય લેતા લઈ લેતા હોઈએ છીએ એના કારણે આગળ જતા આપણને ઘણું નુકસાન થતું હોય છે. એટલે ધીરજ અ ધીરજથી સાંભળવાની પણ થી આપડી એમ ગેર ગેરસમજ ઓછી થતી હોય છે. અને આપણો સંબંધો છે એ પણ એટલા મજબૂત બનતા હોય છે.
હા એકદમ સાચી વાત કીધી તમે અને જીવનમાં છે ને આત્મવિશ્વાસ નું પણ ખૂબ મહત્વ છે. જો આપણે પોતાની જાત પર વિશ્વાસ રાખીએ તો મુશ્કેલ કામ પણ આપણને સરળ લાગવા લાગે, બીજા શું કહે છે એના કરતાં આપણે પોતાની મહેનત અને પોતાની ક્ષમતા પર વિશ્વાસ રાખવો ખૂબ જરૂરી છે. બીજા તો બોલ્યા કરશે એટલે એમનું આપણે મગજ પર લેવાની બો જરૂર નથી.
હા એ તો સાચી વાત છે અને આપણે સકારાત્મક વિચારસરણી પણ ખૂબ જરૂરી છે. જો આપણે દરેક સમયમાં માત્ર મુશ્કેલી જ જોઈશું તો આગળ વધી શકીશું નહી તો પરંતુ જો દરેક મુશ્કેલીમાં નવી તક શોધીશું તો જીવનમાં આગડ આપડે આપણે આગળ વધુ સર જીવન સરળ અને સુંદર બની શકે છે.
હા અને જીવનમાં છે ને કે અ ક્યારેય આપણે શીખવાનું બંધ ન કરવું જોઈએ. દરરોજ કંઈક ને કંઈક નવું શીખવાની ઈચ્છા રાખનાર વ્યક્તિ છે ને હંમેશા આગળ વધે છે. અને શીખવાની કોઈ જ ઉંમર નય હોતી ગમે તે ઉંમરે આપણે ગમે તે શીખી શકાય છે. આપણને છે ને આપણા માતા, પિતા, શિક્ષકો મિત્રો અને વડીલો પાસેથી પણ ઘણું આપણે શીખી શકાય છે. દરેક વ્યક્તિના અનુભવો અલગ હોય છે અને એમાંથી આપણને છે ને આપણા જીવન માટે ઉપ ઉપયોગી માર્ગદર્શન પણ મળી રહે છે.
હા એ તો સાચી વાત કીધી તમે. અને મને હવે સમજાયું પણ છે કે પૈસા જરૂરી છે પરંતુ જીવનમાં માન, સમાન સારા સંબંધો અને સારું સ્વાસ્થ્ય તેનાથી પણ વધારે મહત્વનું છે. જો આ ત્રણ વસ્તુઓ હોય તો જીવનમાં સાચો આનંદ આપણને મળી શકે છે.
હા એકદમ સાચી વાત કીધી અને છે ને બીજાની મદદ કરવાથી પણ જીવનમાં અલગ જ પ્રકારનો આપણને સંતોષ મળે છે. જ્યારે આપણે કોઈને મુશ્કેલી માં મદદ કરીએ છીએ ત્યારે માત્ર સામેની વ્યક્તિ જ નય પરંતુ આપણું મન પણ ખુશ થઈ જાય છે.
હા એ તો સાચી વાત કીધી તમે. અને જીવનમાંથી શીખેલો પાઠ વિષય પર આપણે આમ વાતચીત સારી ચાલી રહી છે. આપડે મહેનત, ધીરજ, આત્મવિશ્વાસ સકારાત્મક વિચારસરણી અને સારા સંબંધો વિશે આમ ઘણી સુંદર વાત કરી. એ મને ગમ્યું તમે જે કીધું એ પણ સારું છે એનું પાલન કરીશ.
હા અને હું પણ એવું જ માનું છું કે જીવનમાં છે ને ક્યારે એવું ના વિચારવું જોઈએ કે હવે બધું શીખી લીધું છે. દરેક વ્યક્તિ છે ને દરેક ઘટના એ અને દરેક અનુભવે છે ને આપણને કંઈક ને કંઈક નવું શીખવાડતું જ હોય છે. અને કેટલીક વાર નાનામાં નાની ઘટના પણ, આપણને ખુબ મોટો જીવન પાઠ આપણને આપ અને છે ને, જીવનમાં ક્યારેય કોઈ નું અપમાન આપણેે કરવું ના જોઈએ. દરેક વ્યક્તિનું છે, ને પોતાનું મહત્વ હોય છે, આપણે જે સન્માન બીજાને આપીએ ને, તે જ સન્માન એક દિવસ આપણને પણ મળવાનું છે. એટલે આપણે છે ને, બધાને સન્માન અને નમ્રતાથી જ આપણેે વર્તવવું જોઈએ, બીજા જોડે.
હા, એ તો તમે ઘણી સાચી વાત. વાંધો નહીં, સારું, સારું, સારું, ચાલ, હા.